હેલો
હા નમસ્તે કેમ છો?
મજામાં
હા પણ મજામાં છ આજે તમારી સાથે ફેશન આ વિષ પર વિતાર વાત કરવાની છે
હા
હ આજકાલ નાના બાળકો થી લઈને યુવાઓની અને મોટા લોકોનીધી બધાને ફેશનને રસ હોય છે
હ ના હા ના
ફશન કેવલ સુંદર કપડા
આ તો ખુબ રોચક વિષય છે આજ કલ નાના બોલ કરથીર લેને યુવતનેઓ આને મોટો લોકો છે
હા
બુદ્ધિ ફશન રસ હોય છે
હા હા આ ફેશન કેવા સુંદર કપડા પહેરવાતી નામ નામ નથી એ વતિ નની પસ જીવલ શેખ સંસ્કાર આત્મવિશ્વાસ અને વ્યક્તિત્વ સાથે પણ જોડાયેલું છે
હા ના એકદમ સાચી વાત હૈ એકદમ એકદમ સાચી વાત ફૅશન રતના પોતેની સુંદર સ્વચ્છ સુજન ઓર આત્મવિશ્વાસ પૂર્ણક રીતે એ સૂજન કરવાની કલા
હા હા મારા માટે ફેશન શન પ્ર ઉડો શરીર રચના અને પોતાના સબપ પ્રમા કપડા દાગીના હેર સાાઈલ ફૂટવેર અને સંપૂર્ણ વ્યક્તિત્વને સાજે છે પ્રસ્તુત કર જોઈએ
હા ના મારા મતે તો ફાશન ઈતના સમય પ્રસંગ ઉમ્ર શરીર રચના અને પોતેને સભી સ્વભાવ પ્રમાણે કપડે દાગીના હેર સ્ટાાઈલ ફૂટવેર અનું સંપૂર્ણ વ્યક્તિમત્વ સાજે સા રીતે પ્રસ્તુત કરાવી
હા હા સુંદર રીતે સમજાવ ઘણા લોકો ફેશન તો કેવ મોંગા કપડા પહેરવા એવાલી છે પણ ખરેખર એટલું જ નથી
હા ના હા ના સાચી બાત હૈ બિલકુલ નઈ પેેશન માટો પૈસા જરૂરી હોય પણ એસલાતું મહત્વ નથી સમજ પસંદ રંગની ઓળખ બોડી ટાઈપ ની સમજ આને કપડાનુ કેર કરવાની રીત પણ ખૂબ મહત્ત્વની છે
હા સાચું કોઈ સાદો ડ્રેસ પણ જો યોગ્ય રીતે પહેરવામાં આવે મે જે એકસેસીરિસ હોય એને આ મનશવસ હોય તો ખૂબ સુંદર લાગે
હા ના હા ના અને કોઈ મહેંગી ડ્રેસ હોય એ પણ ફિટિંગ સારું ન હોય પ્રસંગ પ્રમાણે ન હોય અથવા વ્યક્તિને સૂટ ન કરતો હોય તો એન પ્રભાવ આછોન પાછો થઇ ગઈ થઈ જાય
હા આજે ફેશન નું એટલું કેમ બનવાયું છે કારણ કે આજના યુગમાં પેલી નજરમાં જે અસર પડે છે એને પોતાના લુક અને ડિઝઇન સ્ટાઇલ ખુબ ભાગ ભજવે છે માણસ કેવી રીતે પહેરે છે કે નથી પર્સનાલિટી વિશે પહેલા પ્રભાવ બનતો હોય છે
હા ના હા ના જો કોઈ અચ્છા નીટનેટ કા સુંદર રીતિ પેરાવ હોય તો એ જોઈને સામને વાલોને પણ સારો પ્રભાવ પડે
આત્મવિશ્વાસ વધારે છે ને જો માણસ પોતાના કપડા લુક અને સ્ટાઇલ ગમતા હોય તો એ વધારે આત્મવિશ્વાસ સાથે લોકો સામે આવે છે
હા કાયરું સારી ડ્રેસ પણ હતા માન પણ ખુશ કોઈ જાય છે
હા બિલકુલ ફેશન મૂડ પર અસર કરે છે સુંદર આરામદાયક કપડા યોગ્ય સ્ટાયલી આ બધા માણસને ફેશ ફીલ કરાવે છે
હ ના મેને મને લોકો તો છે એક ફશન વ્યવસાય સાથે પણ ખૂબ જોડાયેલીયા છે
હા ફેશન ઇન્ડસ્ટ્રી આજે ખુબ મોટી બની ગઈ છે કપડા ભી ીક ટ્રેલરી એમ્બ્રોયડરી જ્વેલરી મેકઅપ ફૂટવેર બેગ મોડલિંગ ફેશન ડિઝઇનિંગ સ્ટાઈલિંગ આ બધા એના ભાગ છે
હા ના હા ના સાચી વાત હૈ પરંપરા અને આધુનિક ફેશન દીપા તારામાં તે પરંપરા ફેશન એ આધુનિક ફેશનમાં શુલ્ક ફર ફરો છે
હ પારંપરિક ફેશન એટલે આપ આપ સંસ્કૃતિ પરંપરા અને પ્રાદેશિક પોશાક સાથે જોડાયેલી ફેશન જેમ કે સાડી સલવાર સુર ઘાઘરા કુર્તી દુપટ્ટો પારંપરિક દાગીના બિંદી બાકડી ન પાયોજન ત બહુ સારી વસ્તુ આવે છે
હા ના હા ના હ આધુનિક ફેેશન જીન્સ ટોપ ગ્રોથ વેર ડ્રેસ જમપ શૂટ કોર ઓડર સેટ શોર્ટ્સ જક જેક જક સટ ક્રોપ ટોપ આ આ બૌધ આવે
હા એકદમ હા આજકાલ બંનેનું કોમ્બિનેશન પણ ખુબ ચલનમાં છે બંને ને કે જેમ કે તે ટ્રેડ શા કુર્તી સાથે મોર્ડન પે સાડી સાથે બેલ્ટ બ્લાઉઝમાં મોડન કોટગઉન સ્ટાઈલ અરકલી જકેટ સ્ટાઇલ હા આપધ ફશન કો લય
હા ના હા ના આ જીવો દાની ટ્રાન્સટેડ લુક એન્ડ મોડર્ન ટચ આપવું ખૂબ પસંદ કરે છે.
પણ કારણકે એમાં પરંપરા પણ જોડવાયેલી હોય છે. અને નવી સ્ટાઈલ પણ જોવાવામાં મળે છે.
હા, ના ફેશન આની કપડાની પસંદ
આપ કપડા પસંદ કરતા વખરે શું ધ્યાન રખાવી જાયશે?
હા, કપડા પ્રસંગ પ્રમાણે હોવા જોઈએ. આરામ દાયક હોવું જોઈએ પ પછી ત્રીજી વાત શરીરચના અને ઉમર પ્રમાણે થતો હોવો જોઈએ અને રંગોની ફેબ્રિકયોગ જોવો જોઈએ.
હા, ના પ્રસંગ પ્રમાણે ઈથલે ઈથલે
હા, એટલે એમ જેમ કે લગ્ન ઉત્સવ કોલેજ પાર્ટી કે જેમ રોજો કપડાં વાપરે છે ને એ બધા માટે કપડાંની સ્ટાઈલ અલગ હોય છે. લગ્નમાં ભારે ડ્રેસ પહેરવું જોઈએ, ઘરકામ માટે આરામદાયક
હા, આપીસ માટે સંસ્કૃત સભ્ય ડ્રેસીસ જરૂરી છે, પેરે પર માટે સ્ટાઇલશ લુક રખે છે.
હા, રોજના વાપર માટે તો એવા કપડા પહેરવું જોઈએ જે સુંદર પણ લાગે અને કામ કરતા આરામદાયક પણ છે.
હા, ના ના રંગો ની પસંદ રંગોની પસંદ ફેશન એ કોટલી ભાગે છે.
હા, ખુબ મોટો ભાગ છે, જમા વ્યક્તિત્માં તોને ઉભારે આપે છે. યોગ્ય રંગ ચેરાની ક્રેશ બતાવે છે, સ્કીિન ટોન સેપ્ટ થાય છે. અને ઓવરલો લૂક આકર્ષક બનાવે છે.
હા ના કાય રંગ, કાય પ્રસંગ, મોટું સારું લ લાગો.
હ હા તો વ્યક્તિ પર નિર્ભર છે. પણ સામાન્ય રીતે લગ્ન પ્રસંગ માટે લાલ, મરૂન, પિંક રોયલ વ્યુ, , પર્પલ, ગોલ્ડન જેવા ખુબ સુંદર લાગે, ઓફિસ માટે સ્પેશિયલ છે. હા, બીચગ્રે, નેવી વઈટ લઇટ હા, એવા રંગ બોવ સરસ લાગે છે.
હા ના હા ના હુંને ઉનાળામાં હલકા રંગ અને શમયાળમાં થોડા સાગાળા રંગ પણ ખુબ સરસ લાગે છે.
હા, એકદમ મોસમ પ્રમાણે કપડાં અને રંગની પસંદ કરવી, એ પણ ફેશન સેન્સનો ભાગ છે.
શરીર રચના પ્રમાણે ફેશન કરી છે, આની સ્ત્રીઓ પૂછે એ છે બોડી સ્ટાઈલ બ પ્રમાણે કપડે કેવી રીત પસંદ કરવા, તું શું કહેશે?
હા, મારા માટે આ ખુબ મહત્વની વાત છે. બધા ઉપર એક જ પ્રકારનો ડ્રેસ સમાન રીતે સૂટ નથી થતો. એટલે પોતાના શરીર ને સમજીને કપડાં પસંદ કરવું જોઈએ.
હા ના હા ના થોડો ઉદાહરણ આપ આપને
હા, જેમકે કોઈને હાઈટ ઓછી હોય તો બોવ જારા બોર્ડર વાળી સાડી. ક્યારેક હાઈટ ઓછી બતાવી શકે. હા, વેરી કર્રલ પેટર્ન થાય લાંબી દેખાડે જો કોઈ સ્લીમ હોય, તો લેયર ગેડ અથવા ક્લોથ કપડા સારા લાગે. જોકે હેલ્દી બોડી ટાઈપ હોય, તો કમ્ફર્ટેબલ ફિટિંગ યુ પ્રિફર. અને બેલેન્સ વાળી ડિઝાઇન ખુબ સારા લાગે.
હા ના હા ના, તને બ્લોડ ફેશન ફોલોઅર્સ કરવાની જગ્યાએ, પોતેની સૂટ હા, એ સમજાવું જરૂરી છે.
હા બિલકુલ ફેશન એટલે કોપી કરવું નહી. પણ પોતાની સુંદરતા ને હાઈલાઈટ કરવું જોઈએ, હા.
હા ના ફેબ્રિકોને મહત્ત્વ.
ના કપડા ના કપડો એટલે ફેબ્રિક એ પણ ફેશનના મહત્વનું છે.
હ ના. હા ખૂબ કોટન, સિલ્ક, કમ્ફર્ટ. ગ્રટિન, લિનીન, ક્રોપેટ. બુદ્ધિ ફેશન ને ફેલ કમ્ફર્ટ ઓન, લુક આવે છે.
હા મને તો રોજ ગરમીમાંને કોટન જ ખુબ ગમે છે આરામદાયક હોય છે.
હા ના કોટન ગરમી માટે ખુબ સરસ. સ્કીિન અનેશન ફેશન લુક મોટ મોટો ખૂબ સુંદર. ગ્રોટિંગ એન્ડ ચી ફોલોર લુક આ, શિયાળીથા માટો ખૂબ સરસ સુંદર લાગે.
હા એટલે એ પ્રસંગોની મોસમ પ્રમાણે ફેબ્રીક પસંદ કરવું જોઈએ.
હા ના ફેશનમાં કમ્ફર્ટ ને ઈગ્નોર, ના કરવાય જાય.
હા અમે જો સાડીનો શ ખ જોએ તો. સ્ત્રીઓના ફેશન માંની બ્લાઉઝની ભૂમિકા ખુબ મોટી છે.
હા ના હ ના સાડી ભારતીય સ્ત્રીિઓની શોભા છે અને બ્લાઉઝ આને મહત્વપૂર્ણ ભાગ છે. આજ કલ બ્લાઉઝમાં આવે છે, ડિઝાઇનર બ્લાઉઝ આવે છે.
હ ડિઝનર બ્લાઉઝ ચવા મચ
હા ના ઠીક હે અચ્છે.
હા હા ચાલો ફરી મળશુ, હા ફરી મળશુ. હા બીજા ટોપિક પર બ્લાઉઝ વિષય માહિતી. આપશે, હા ચાલશે.